હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
હા હલો કેમ છો? બધા મજામાં ને.
હા બધા મજામાં. તમે કેમ છો ભાઈ?
હા બધા બધામાં. આજે હું તમને ભારતની ખાવાનું વિશે વાત કરું કે ભારતનું ખાવાનું પહેલાથી પ્રખ્યાત હતું મસાલેદાર હતું. અને બહારના લોકો પેલા એમ પેલું મીઠું મરચું એ પણ આપણા ત્યાંથી સપ્લાય થતા હતા. અને તે આજે પણ પ્રખ્યાત છે. ખાવાનું ખુબ જ સારું છે. તેમાં ગુજરાતી ખાવાનું તો જોવાનું જ નહી એ. ગુજરાતમાં અનેક જાતની થાળી. એમ કે તો ચાલે બોવ ઘણી જાતની. કેમ કે ગુજરાતમાં ઘણા ઘણા પ્રકારનું ખાવાનું મલે. તે એક નંબર ખાવાનું હોય છે. જેમ કે આ ખમણ ઢોકળા હવારમાં. ખાવાનો નાસ્તો, પછી બપોરે ખીચડી કડી. પછી ખીચડી કરી મીઠી કડી, એટલે પછી રાતના રાતના ઘણા બધા પ્રકારનું એમ બહુ ખાવાનું મળે. જેમ કે શાક અ ગાંઠિયાનું શાકથી માડીને ગુજરાતી ખાવાનું. ખુબ જ સારું લાગે છે. સેવ ટામેટરનું શાક એ ખુબ જ પ્રખ્યાત છે. અને તેની ખાવાની ખુબ જ મજા પણ આવે છે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે. એટલે કે આપણે જે ગુજરાતી વાનગી કે પછી આપણા ભારત દેશ અન્ય કોઈ પણ શહેરની બધી વાનગીઓ ખુબ પ્રચલિત છે. અને ઘણા બધા લોકોને અલગ જે એ લોકો બનાવે છે એ લોકોને ઘણી પ્રખ્યાત હોય છે અને ઘણા વર્ષોથી એ લોકો ચાલે છે. અને તમે જાણો છો કે તમે જે કીધું કે આપડે જે ગુજ ગુજરાતીઓ સવારના નાસ્તામાં અમદાવાદ જે ખમણ અથવા ઢોકળા અથવા જે આપડે જલેબી ફાફડા એવું ખુબ મંગાવે છે. કારણ કે ગુજરાતીને એવું બધું ખુબ ભાવે છે. કારણ કે આપણા જે ગુજરાત શહેરમાં છે ને આ ઘણી બધી પ્રકારની ડીશો છે. ખૂબ ફેમસ છે. જેમ કે જલેબી ફાફડા છે. અને ગુજરાતમાં છે, થેપલા છે. પછી ભઈઆ ઘારી છે. પહિ લોચો છે. એ ખુબ ફેમસ થઇ ગયો છે. કારણ કે સુરત શહેરમાં આવી નવી નવી પ્રકારની વાનગીઓ બધી બનાવવામાં આવે છે. કારણ કે તમે જાણો છો કે જે સુરત શહેર છે તે એકદમ આવી વાનગીઓનું, નાસ્તાઓને ફૂડ એવી નાસ્તાઓનું ખૂબ અલગ પ્રકારનું શહેર બની ગયું છે. કારણ કે ત્યાં એ ગમે તે વસ્તુ માટે ગમે તે પ્રકારનું એ લોકો વાનગી બનાવી કાઢે છે. અને ઘણા બને લોકોને ભાવે પણ છે એમ. એટલે આપણો દેશ ખુબ સમૃદ્ધ છે. અને આપણા દેશમાં આવી બધી શહેરોમાં જે વાનગીઓ છે. ખુબ પ્રચલિત થઈ રહી છે. અને આપણે તો ગુજરાતી છીએ એટલે આપણે તો શહેર નાસ્તામાં તમે જે કીધું કે આવા ઢોકળા, ખમણ કે એવું બધું બનાવીએ છીએ અને જે ભાઈ ઘઉ ની રોટલી, થેપલાને એવું બધું જલેબી ફાફડા મોસ્લી અમારે રવિવારે અમારા ઘરે બધા રજા હોય તો અમે લાવીએ છીએ. એટલે આવી બધી પ્રકારની આપણેે વાનગી ખાવું જોઈએ. જેથી કરીને આપણે ગુજરાતી વાનગીઓ વિશે આપણે આગળ જાણી શકશું. અને આપણા જે ગુજરાતી વાનગીઓ છે એ ખુબ પ્રચલિત પણ છે. શું તમે તમે પણ જાણતા હો જે જલેબી ફાફડા છે. તે તમે કોઈ દિવસ ઘરે બનાવેલું છે કે પછી તમે બહારથી જ લાવ્યા છો?
નહી નઈ અમે બારથી જ લાવ્યા. જલેબી મને ફાફડા તો બહુ ભાવે કેમ કે ચટણી આટલા જલેબી મીઠુંમાં એ બહુ ઓશું ખાવાનું કેમકે મીઠું મારે બવ ભાવેતું નથી. અને ફાફડા તો મને ખુબ જ ભાવે છે. જયારે પણ હા દશેરો આવે ત્યારે એ ત્યારે મે ખામશું એમ તો અમે તે ફાફડા જલેબી એટલો નહી ખાય. એ મને બહુ નઈ ભાવે. મને તો ખમણ ઢોખલા, ઢોકલા બહુ ભાવે ઢોકળા બધાથી વધારે મને દરોજના આપે તોબી ખાઈ લવ. એ ઢોકળા છે એ બધું ઢોકળા ની ચટણી અને ખાવામાં ખુબ જ સારી લાગે છે. ગુજરાતી થાળીમાં પાપડ હોય છે, છાસ હોય છે. એટલે બધું પ્રોટીનવાળું ખાવાનું વધારે હોય છે. અને તેના કારણે આપણું સેહત સારી રહે જેમ કે પુલાવ, પુલાવ પણ અ ગુજરાતમાં જ પેલા બનાવવામાં આવેલો હતો એમ મને લાગે છે કે હૈદરાબાદની બિરિયાની પછી બિરિયાનીએ ખુબ જ પૌષ્ટિક હોય છે એવું ખાવામાં આવે છે. જે નોનવેજ લોકો હોય તે એ બહ ખાતા હોય છે. કે અમારા અડ ગામમાં પણ એક છે જે બિરિયાની ખુબ જ સારી બનાવે છે ત્યાં લોકો ખુબ જ ખાવા જાય છે અને જેમ કે ગુજરાતમાં ઘણા પ્રકારની વાનગી જો મને છે જેમ કે સુરત ના લોચો, લોચ્યો મેં પહેલીવાર ત્યારે ખાલો હતો જયારે મેં સ્કૂલમાં રમેલો હતો. અને જયારે ક્રિકેટ અમે જીતેલા ત્યારે સર અમને પીસીએલ પીશિયલી અમને લોચો ખવડાવેલો હતો. કે પહેલી વાર ત્યારે લોચો ખાટલો એ તે ખુબ જ સારો લા ગેલો અને તમારી સાથે જ ખાધેલો કે આપડે જીતેલા અત્યારે કે તમે રન પણ બહ માંરલા હતા અને ખુબ જ સારું લાગે છે. અને પાત્રા, પાત્રા પાત્રા કેમ કે કે પેલા કાપી ને બનાવે તે તારીને તે ખુબ જ ફેમસ છે અમારેં અયા કતરા ને વડા, વડા એ વડા ખુબ જ ફેમસ છે.
હા ભાઈ આપણા બાજુ જોયે છે આવા જે જેમ કે ભજીયા, પુરી, ભજવાડા છે. ત્યાં આપણા બાજુમાં ગુજરાતી ઘણા બધા શહેરોમાં ખુબ પ્રખ્યાત છે. કારણ કે, એવું તો વડાપાવ ટ તમે જાણો છો કે મુંબઈમાં ખૂ ફેમસ છે અને ત્યાંથી જ આપણાં શહેરમાં અને બધા બીજા શહેરમાં બધું એની એક કથા ચાલી છે. એટલે જે આપણા શહેરમાં જેમ કે વલસાડ શહેરમાં તમે જાણો છો કે જે કિંગ કરને છે. તે ફ્રેન્ચાઈ ત્યાં પણ સારા વડા મલે છે જેમ કે ગાર્લિકવડા, વડાપાઉ. પછી, ચીઝ ગાર્લિક વડાપાવ એવ ખુબ પ્રખ્યાત અનેક પ્રકારના એ લોકો વડાપાવને અલ અલગ રી ટેબલોમાં એને કે બધું લખીને એ લોકો બનાવે છે એટલે કે, આપડે બારનું ખાવા જોઈએ પરંતુ જેટલું આપડે બારનું થોડું મીડિયમ એટલે કે, વીકમાં એકવાર ખાધુ ચાલે છે તમે જે કીધું કે આપડણે સહેત પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. એટલે આપણે જો ગુજરાતી થાડી ખાઈ તો એમાં ગુજરાતી થાડીમાં તમે જાણો જ છો કે છાસ આવી જાય છે. પછી રોટલા આવે છે તે ચોખાના બને છે એકદમ હેલ્ધી હોય છે. અને દાળભાટ હોય છે તે પણ એકદમ હેલ્ધી હોય છે. અને દાળો છે ટુવર દાળ દાળ બનાવે છે તે તો આપણા માટે અને આપણા શરીર માટે ખૂબ હેલ્ધી છે. અને બીજું છે શિવતબાનું શાક તે પણ એકદમ હેલ્ધી હોય છે અને એમાં ઊંધિયપુરીનું શાક એવું પણ ખૂબ હેલ્ધીય હોય છે રસ પુરી જે પણ આપણા માટે સારું જ કહેવાય છે એટલે આપણે વધારે વધારે ગુજરાતી ખાઈ ખાવુ જોઈએ. એટલે આપણા દેશમાં ત ઘણા બધા પ્રકારની વિવિધ પ્રકારની બી ફેમસ છે જેમ કે પંજાબીથાળી છે તે પણ ખૂબ ફેમસ છે. અને આપડણે ગુજરાતમાં તમે મેં કીધું કે ગુજરાતી થાળી એટલે કે અનેક પ્રકારની બધી વાનગીઓ ખુબ ફેમસ થઈ અને તમે જે કીધું કે જે બિરિયાની વિશે બિરિયાનર. તમે જાણો છો કે આપણા જે શહેરના જે ક કેવું લે કે આપણા ઘરના જે વાડગામ જ છે. ત્યાં ખૂબ ફેમસ બનાવે છે અને ત્યા ખૂબ પણ ઘણા બધા લોકો ખાવા આવે છે. અને ત્યાં ખુબ બધી લાઈન પણ હોય છે એટલે કે ત્યાં આપડે ખાવુ જોવું એટલે ખાવા જવા પડે તો પછી આપડે વેટિંગમાં પેલા કોલ કરવાો પડે છે પછી આપણે ત્યાં જવું પડે ને ત્યાં જઈને આપડે જે બર ઓડર આપશું તો પછી ત્યાં જઈને એક કલાક દોડ કલક એવું ઉભું રહેવું પડે છે એમ એટલે ત્યાંની બિયાની ખુ ફેમસ છે અને ઘણા બધા લોકો આવે છે જેથી કરીને આપણને મોડું થઈ જાય છે એટલે પેલાથી ફોન કરી દેવો પડે છે એ લોકોને એટલે કે, તમે જે કીધું કે હૈદરાબાની બરિયાની પણ ખૂબ ફેમસ છે કારણ કે હૈદરાબાદની બિરયાની તો બરાબની ગના પછી કા વા છું. એટલે અમારો પણ એકવાર મન છે કે ત્યાં જઈને અમે બિરિયાની ખાઈશ કારણ કે મને પણ ખૂબ ભાવે છે. બિરિયાની એટલે મારી તો ઈચ્છા છે. કે બિરિયાની ખાવાની એટલે કે જોવાની કારણ કે મને પણ ખૂબ પહેલેથીું ખાવું છું. અને હમંથી એટલે કેમ પણ વીક એક વાર ખાવું છું. જે તમે કુ કે બિરિયાની મને ખૂબ ભાવે છે. એટલે આવી બધી પ્રકારની વસ્તુ ખાવ જોઈએ. કારણ કે તમે જાણો જ છો કે હવે ગુજરાતીઓમાં તો તમે આપણે જે આપણા લગ્ન પ્રસન્ન હોય આપણા ઘર બાાજુ અ્યારે મોસ્ટલી જેમ હેલ્ધી ફૂડ બનાવવામાં આવે જેમ કે રીંગણ બટાકાનું શાક હોય છે. પછ લાપસી હોય છે. ખમણ હોય છે. કે પછી ડાળભાટ હોય છે. અને ચુંબર હોય છે. એકદમ તે કાંકડી અને ટમેટાં સલાદ જો બનાવવા માટે પણ આપણાં હેલ્થ માટે ખૂબ સારું છે. એટલે આપડી જે વાનગી છે. લગ્ન પ્રસંગ બનાવ છે. ઘણા બધા લોકોને ભાવે છે અને ઘણા બધા લોકોને ખુબ કમી પણ આવી છે. એટલે ઘણા બધા લોકો આપણા જે લગ્ન પ્રસંગ હોય બધા પ્રસંગોમાં આવે છે. અને ખૂબ મજા કરે છે. શું તમને આવું બધું લગ્નમાં તમે ક ગયા હોય તો તમને ત્યાં જમવાનું જે બનાવ લે એમને ભાવે છે. કે પછી પછી તમે ઘરે જ ખાઈને જવ છો.
અ અમે ખાઈ છે. બધા લગીન મે એમ તો ખાય છે કે ખુબ જ લાગે છે. ખાવાનું અને તે હેલ્ધી હોય છે. અને તે તે પ પયર અમારે અહં તો તિરુપતિ જ વાપરવામાં આવે છે. બધી જગ્યાએ કેમ કે ખુબ જ સારો એવો રસોડો બનાવવામાં આવે છે. અને તેલ પણ હેલ્ધી હોય છે. એમ તો થોડું ઘણું અને તે પછી હેલ્થ વાળું ખાવાનું પણ ગુજરાતમાં ખુબ જ સારું છે. જેમ કે અ રાયતું રાયતું પણ ગુજરાતમાં જ બ તે હેલ્થ માટે ખુબ જ સારું છે. જ પણ તાપ તાપની સિઝન હો ત્યારે્યારે રાત બનાવવામાં આવે છે. અને તે ખુબ જ સારું લાગે છે. અને ઢોખળા બનાવવાની ખુબ જ ઢોકળા પણ મને ખુબ જ ભાવે છે. ઢોકળા પછી પછી અ પછી પંજાબના પરોઠા હા લછી મને પછી ખુબ જ ભાવે છે. કેમ કેમ લચ્સીમ મ અને પિયાની ખુબ જ ભાવે છે. પછી છાસ ભાવ ખુબ જ સારું છે. પછી કશ્મીરનો કાવા પછી કાશ્મીરની કેસર કાજુબદામ અને અખરોટ એ વધારે ખુબ જ ભાવે છે. કે તે આમ મેવે રયન એટલે મેં આવું બધું નથી ખાતો એટલે મને આવું બધું ભાવ છે. અને જેના લીધે હ સારું લાગે છે. અને અ અન્ય ખાવાનું પણ ખુબ જ સારું લાગે છે. ગુજરાતમાં ઘણા પ્રકારની વાનગીઓ મળે છે. અમારે અહીં આજુબાજુ પણ ઘણા પ્રકારની વાનગીઓ મળે છે. હું જયારે પણ સુરત જાઉં ત્યારે સુરત શહેરમાં જગ્યા જગ્યા પર હોટલો છે. અને અમે એક વાર ગેલા હતા. અને તે ખુબ જ સારું લાગેલ પનીરનું શાક અને એવું
હા તમારી વાત સાચી છે. એટલે કે તમે તો વેજીિટેરયન છોટલે તમને આવું બધું પ્રકારનું ભાવધું હશે. એટલે મેં પણ ખાવ છે. એવું નથી કે મે એવું વેજીટેરયન એટલે કે બનેવ જ છું. એમ એટલે મને વેજ પણ વાાવ છે. અને નોનવેેજ પણ વાવે છે. જ્યારે તમને ખબર કે આપણે કોઈની બર્થડે પાર્ટી હોય તો પછી આપણે કશે એટલે કે નોનવેેજ વાળું વેજ વાળું પણ ત્યા ખાવા જાય અને હું પણ તમારી મા થોડું ઘણું ખઉં છું. પરંતુ તમે અમારા માટે નથી નથી ખાઈ શકે કારણ કે તમે પહેલાથી નહી ખાવ તો પછી તમને બ મ જે વેજીિટેરિન પહેલેથી ને પછી ચાલુ કરે તો, પછી એ લોકોને વોમિટિંગ, કે પછી એવું બધું પ્રકારનું થઈ જાય છે. એટલે કે એવું બધું થાય. પરંતુ આવા ઘણા બધા ફ્રેન્ડ હોય છે તે પોતાના ફ્રેન્ડને આવી રીતે નોનવેજ પણ ખવડાવી મગે છે. એટલે એવું બધું નહી કરવું જોઈ. કારણ કે, ઘણા બધા લોકો આપણાથી વેજ ખાતા હોય, એ લોકો કોઈ ધર્મ હોય તો પછી આપણે એલાને કોઈને ફોર્સ નહીં કરવું જોઈ એમ. એટલે કે બધા લોકો એવું બધું કરે છે એટલે આપણે યોગ્ય ધ્યાન આપવું જોઈએ. અને સારી રીતે આપણેે યોગ્ય રીતે બધાને એમ જે વેજવાળાહોય તેને ફોર્સ નહીં કરવું છે જોઈએ. એટલે બાકી તો, મને તો બધું જો આપણે, ભારત દેશમાં વિવિધ પ્રકારની બધી વાનગીઓ છે. કેમ કે તમે કીધું કે આપણા ગુજરાતમાં જે ઊંબાડિયું છો ઊંબાડિયુઃ તમે જાણતા છો કે આપણા દેશમાં ખુબ પ્રખ્યાત છે કારણ કે ઘણા બધા લોકો આપણા આપણા દેશના અને આપણા બીજા શહેરોમાં જે ઊંબાડ્યું જે વાનગી છે ખુબ ફેમસ થઈ રહી છે. એટલે મારે એજ કેવું છે કે આપણે પણ, આવી રીતે વાાનગીને ફેમસ કરવું જોઈએ. અને આપણા જે ગુજરાત સાઈડની વાનગી છે તેને તો આપણે ફેમસ કરવુ જ જોઈએ. કારણ કે, એના લીધે આપણા હાલ જે ગુજરાત શહેરનું પણ નામ વધે જે ઉબાડ્યું છે વાનગી એ તો ખુબ સરસ પણ લાગે છે અને ઘણી બધી વેજીિટેરિયન કે બધી વેજીિટેબલ્સ એમાં નાખવામાં આવે છે. તેને ખુબ સારી રીતે એને બનાવવામાં આવે છે. શું તમે કોઈ વાર આ ઊંબાડિયું તમે ઘરે બનાવ્યું છે.?
હા ઊંબાડિયું તો બનાવયુ છે. ઘણી વાર બનાવ્યું છે. અને તે ખુબ જ સારું લાગે છે. પણ મને ઉબાડ્યું કરતા ઊંધિયું વધારે ગમે છે કે, ઊંધિયુ માં બધા જ પ્રકારની આખબારી આવે છે તે છાસ કે લછી હોવી એ ખુબ જ સારું લાગે છે કે તેથી ખાવાની ખુબ જ મજા આવે છેવ ઊંબાડિયું પણ એમ તો સારું લાગે, પેલા પેલા બહુ સારું લાગે પણ, પહિ ચાલે વર્ષમાં એ કાઢી ને એવું. એ ઘણા પ્રકારની ખાવાનું હોય છે તે ખુબ જ સારું હો છે. જેમ કે રસપુરી એ વલસાડનો કેસર કેરીનો રસ સૌથી મીઠો હોય છે. જેમ કે કે તમે કીધું તેમ પહેલા બીજા બધા કેરી હોય તે તેના કરતા વલસાડની કેરી ખુબ જ ફેમસ છે. એનાથી ખાવાની ખુબ જ મજા આવે છે. ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીએ.
હા ભાઈ સારું મળીએ પાછા.